હલો.
બોલો બોલો. કઈ નહી જો માંડવી નેંદીય તમે હું કરો.
કામે ગયા અમે બસ જો પાર્લરમાં ગયા.
છે કેવું છે શું શીખવાડું પાર્લરમાં તમને.
હા પાર્લરમાં તો બધું શીખવાડે આવ
હમ, હમ, હું, હું શીખવાડે બધું તો શું શીખવાડે.
વરસાદ છે એટલે અમે ઘરે વહી આવ્યા.
એવું છે એમને ફેશિયલ કરતા ને આવડી ગયું. ફેશિયલ કરતા આવડી ગયું.
હા ફેેશિયલ કરતા આવડી ગયું માંડવી આવું.
છેક હું જો માઇન્ડ બી નિનીંદુ છું વાળી જ છું.
કોણ કોણ દાડી હસે.
હું, આરતી, વીમ માસી કમળા માસીને એજ.
. સાહે આ હું વાતો કરતી છું
કરવા દે તો ઘડીક આવે ને ઘડીક વયો જાય.
ઘડીક આવે ને ઘડીક વયો જાય એવું છે. તમે શું કામ કરતા હતા.
બસ મું જો ઘર કરું.
એવું છે એમને તમાર ઓલમ ફોર્મ ભરવાનું છે સિલાઈ મશીનમાં? સિલાઈ મશીનમાં ફોર્મ ભરવાનું છે તમારે.
હા, એક મેઘના બેન કેતા ફોર્મ ભરવાનું છે ને આપડે.
હા એમાં તો મારે બધાને શીખવાડવાનું છે ને મારે આમે ફોર્મ ભરવાનું છે.
ભગવતીને કીધું શીખવડા
ના. હા એ મને ફોન આવ્યો હતો એઈ કે કે તને કે શીખવાડા ને કે હજાર રૂપીયા મળશે છે કે બે હજાર મળે પણ કે કે તારે કે ફોન ને તું બધું હેન્ડલ કરી લે કે હું કંહુ કે હેન્ડલ તો મારથી ન થાય ખાલી થાય.
એને કામની બાબત કે સિલાઈ કામ શીખવા છે તાર બાદ શીખવાડસી આવડી ગયા. આ ફેસલ આવડી ગયું મેકઅપ આવડી ગયું હેર સ્ટાઈલ આવડી ગઈ.
હા, હા એવું છે તો કેવી રીતના હેર સ્ટાઈલ એ તો મને કયો જરીક.
હા, હા કાલ જાગું વા હ સ્ટેશન હે.
હમ કાલે મેડમે શું શીખવાડું હતું. કાલ મેડમે હું શીખવાડ્યું હતું તમને.
કાલ મેડમે વાળ કટિંગ કરવાનું શીખવાડયું તું વાળ સીધા કરાવ્યા હતા.
છે કેવું છે એમને, ધ્યાન રાખીને શીખજો આવડી જાય તમને
આવડી જા આવડી જાહ ત અટેન્શન લેમાં, હા આડીજ જાહે, હા
છે હું તો સિલાઈ મશીનનું કરુંસ કટિંગ કરતી હતી બ્લાઉસનું બે બ્લાઉસ સીવા પછી હા, વાંધોની કટિંગ કર દેય તમારે શીખવું હોય તો તમે આવીજો, નઈ હું આવુ એકટ કા જોવા
હા, ત ઈમાં મારે છે ને તોળું છે ને તોળા લાયવા છે ને એમાં તોળું સુરાન છે
છે કેવું શે બપર હું રસોઈ બનાવી હતી?
બપર રસોઈમાં બનાવ્યા હતા મગ
એવું શે એમને આવડે કેમ બનાવાના હોય?
એ બનાવા જાવા દે ભાઈ તમારે મેઇન્ડ દડુ નેદુય અમારે આવું શ્
એવું છે એમને તો કાલથી વય આવો માઈન્ડ વિનીંદવા બીજું હું ના
હા, હવે મા દકરી માડીને તો આવી નેરે
હા, તમત તમ દીકરો આવો મા દીકરી આવો જે આવો એ કાલ આવી જાવ માઈની નીંદવા
હા, તમે નીંદીન, હા તારે મારે તામે મમે ફોન ભરયું નજેે
નહીં મા મમ્મી ન ફોર્મ નથી ભયરુ મા પપ્પાને ફોન ભરવાની છે પણ તમને માઇન્ડ વિનીનતા આવડે
હા, અમે નથી માણા અમને આવડે ને બધુંય અમાર ખેતી છે ને
છે, ખેતીન કામ આવડે છે એમ ને એવું
હા, હવારે એક ભાઇ એ ફોન કર્યો તો મને
છેક વાત કરી તી
હા, એ કીયો તો હિષાબેન આપડે વાત કરી તી ને દર કરી
એ કેવું છે એમને
હા, એ કયારેક કયારેક મારે છોકરીનું સ્ટે સ્ટેટસ દસ મહિના દસમા મહિનામાં બેહેને સ્ટેટસ મૂકુંશુ
જે કેવું છે, એમ ને ઈ કાલે કેતા હતા હાલ આપડે કરીએ પણ હું બ્લાઉઝ સિવતી તી ને પછી મેં કઈ કીધું નતું પછી તુલસી ન ફોન આવે તો તુલસી હારે ઘડીક વાત કરી
તુલસી હાર આરતી વાત કરી એટલે આરતી મારે પર તો ફોન કર્યો એમ ને
નહી મેં વાત કરી હતી હું, હું કરશ ને કેટલા સ્ટેપ શીખવાયડા ફેસિયલ ના ને હું શીખવાયડું ને કપ આઈસેયડો આવડી ગીયો ને એવું બધું એમ
હ, હ, હ, ત્યારથી તો ઈ તો તુલસી તો પણ આ જાગુ એ નઈ વાત કરતી
નહી આમ આમાંય ફોન કર્યો હતો પશી અમે બે વાત કરી
હા,
ખેતરનુ પુષણ હું આવડે ને હું નથી આવડતું ને રસ સોઈ આવડેક નથી આવડતી હા, એના બે બ્લાઉઝ સિવાય જાય એકમાં કાચ બટન કરવાના બાકી છે. ઈસ કર નાખે ઘરે જઈને અધળે
એટલે એને બે બ્લાઉઝ સિવ્યા
ચાર શે બે શિવાણા ને બે બાકી શે હા, નવી હાડીના ચાર બ્લાઉઝ શે બે સિવાણા ને બે બાકી શે હજી
હા, તો મારે એક થોડું શીરન છેે પણ છીવી દીજે
કે મોકલ જો
હથ, ની મેતો ઘર વગર ગેયાલાગત પપ્પા પણ ફોન અતો આગડી, ધઉ ચોખા લેવા જાવું. એ ધઉ ચોખા લેવા જાવું એમ
થ કે આવું છે એમને ઘઉ સૌખા લેવા જઉ હા, એ મજા નથી ને એટલે દવાખાના લઇ ગયા,
હા, બાટલો છેને એમ કેય
હા બોટલ ચડાવેલ છે.
હા, એક સાડ આવ કેય તો હારું છે નિમયતા વાર હ ખોડા મંત્રી બ શાર એક ગાડી શાર જાય
હા, ભણવા વાળને હોય ને એટલે એમ
થઈ જાય ઈ
હ ભણાવ વાળા છે, હું કામ કરતા હતા અત્યાર સુધીમાં
કામમાં તો બસ પાર્લર માં જ્યા આડી આરામ કર્યું ને, મોઢું બોઢુ ધોઇ ને ચા પાણી પીવા
હ તે પાર્લરમાં તમે કેટલા વાગે ગયા તા?
અમે ગયાતા પાર્લર માં ત્રણ વાગ્યા ચાર વાગે વહી આવ્યા,
એવું છે એમને બહુ વરસાદ છે.
બઉ વરસાદ છે, માંડવી નેદવા જાઆવતું આ એકતા નો ફોન આવ્યો તો કપા નેદવા ઉછે ઉછા બેનો અમારો, તો મૂક હા વરસાદ રઈ ને તો આવીએ બપોર ને નેદવા
એ એવું છે એમને તમારે આવું જ માઇન્ડ બી નિંદવા માં દીકરા બેને
ઈ મા દીકરી એ ઈ મધુ એ ફાગુ ર બે જણ દી મે કપા નેદવા તો જવાનું છે, આપને
છેક તો હું આવેલો ને કાલે નીંદવા નવરી હસુ તો.
હા, ત આ આવીજ તમે બધીયનોહથવારો એક દિઅ માં નેદાવ જાય કે નયી. હા હા એને બહ ફાગું રાખ્યુંસ
હ વીમ માસી માન્ડવી રાખે આપડે માઇન્ડવીં નીદવા આવશું.
માંડવી નથી માંડવી નો ઓળો લેતી આવજે એજ પછી મરહટુ
માનવી ઓળા ખાવવા હોય તો પછી ને તમે તમારી મમ્મીને ઘરે વૈયા જાવ ને પછી મોકલ છું.
ના ના અમે હું મારા વર ને ફોન કરો એ દઈ જાય
હા, એઈ તમારા વર ને ફોન કરો કે જેને ફોન કરો
નિમાય હું કામ કરતા હાલ,
નિમાં હું કામ કરતા
નિમાં એલી કસ્તો કરી ગઉ ચોખા લેયવા જાતા પછી વાડીએ જવું તું બપોર વરસાદ
એક વાડી એ હું કામ કરવાનું હતું
વાડી એ છે ને છોયા બી જોવા જવાનું છે કેવડા થઈ ગયા.
ઠેક આવડે જ જોતા સોયાબીન કેવડાન થયા કે કેવડા નઈ.
હા મારે માઈન્ડ બી ફુજીક નેદવા જવા છેનવાડી એટલે એકતા લેતો જઈ ને ર એકતા ન ને મા દીકરીને આવું કપા નેદવા.
કેમ નિંદ
એવોણ ને તો ને નેદતા આવડે જ દે પાર્લરમાં જઉસ હા
કઈ કેટલું કામ આવડે ખેતી નું તમને? બહ સારું આવડે, તો વાંધો ને મને એમ કે નહી આવેડ નહીં અમારે માન્ડવી નહિ નિંદાય કેમ કે બહુ ખડ સેને વરસાદ આવે ને એટલે કાલ થી દવા છટી દેવાની છે. નિદવા નું નથી
હા હા હા
કાલ થી ઘરે રહેવાનું છે, પાર્લર માં જવાનું છે.
પાર્લરમાં જવાનું છે, કાલ હા તો કેતા હતા આજ નોતી. આજનો દિ કાલનો દી પાર્લરનું છે, હવે ને પછીઈ ક હંચો તો કાલ મેઘના બેન કેતા તો હતા હંસાય કે ભગવતેમે ક્યાં રાખ્યું આપણે
એને કે ધાબેસડાવી દ એ ત્યાં ઉપાથી કર એ હોનસા ની તમે
ચન છા મણ નથી રતાહીં ભાડે
ભાડે ભલે ને રહી નાખો છે એ આપણા બાપ નુ સે.
એ કે આપડે સિલાઈ કમ ક્યાં રાખી ત કોકને ડેલો આરો અં રાખી એઈ કે.
છે કેવું છે.
હું આરતી હું કેઈશ આરતી હું બોલસ.
કઈ નહી.
યા તનેસ કેઈ જ ને પણ
હા મને કેજે.
એને કેતો કે માઈ એને નિમ માઈ વાતુ કરી કેતા હારી કરી ગયા.
અ કોલ.
કાલ કરતા હારી કરીશ.
તમારે ભરવાનુ જે સિલાઈ મશીન નુ ફોમ.
હા સિલાઈ મશીન ફોર્મ ભરવાનું છે સિલાક કામ સીખવાનું છે ને બધાને બ્લાઉઝ થી સીવવાના છે.
જયાં કેવું છે મને તો પાન કાર્ડ કઢવાનું કીધું પાન કાર્ડ પેલા કઢવાય પછી ફોર્મ ભરાય.
એ તરપણ કર ઘઢું કીધું પેલા.
હા મને પાન કાર્ડ કઢવાનું કીધું તો કેમ તારું ખાતમા પૈસા આવી કેમ.
તે પણ તારે પાન કાર્ડ તો તો તારા કાકા ના હોય.
એટલે એમ નહિ ઈ તો માર પપ્પા ને કે ને પીપરયા જાહર ક ન કર હિરન ભાઈ ને કેઈતે પાન કાર્ડ કાઢ દે બીજું તો હું ફોર્મ ભરવાનું છે ને પછી શીખવાડવાનું છે.
તો તો તું બધું હેન્ડલ કરી લે.
હું હેન્ડલ નહી કરું કાગળજ ની હેન્ડલ મારે નથી કર મારે ખાલી શીખવાડવાનું જ છે. એમાં એ ભગવતી કા. એ કીધું છે કે કાગળનું હું હેન્ડલ કરી લઈ કે બધું ઈ કે પણ તારી કેું શીખવાડવાનું એ. કેમ કે બે હજાર આપે. બે હજાર આપશે એમ હજાર એના ન હજાર મારા. એના કાગળને હેન્ડલ કરવાનું મારે ખાલી બધાને શીખવાડવાનું.
એ ત મહિના નને જતેે
હમ એમાં ત્રણ મહિનાનું છે એમાં બે મહિના જ નથી જવાનું મારે. એક મહિનો જાન છે છેલ્લા મહિનાનો જો એમ કે ને કે ત્રણ મહિના નુ હજાર તો હું ક કે તો હું નઇ આવું. દેડ મહિના ન હજારડી અ ત્રણ મહિના ભરવાના છે.
હે કેમ એટલું બધું લાંબુ.
બસ એમ એક મહિના નુ હજાર કે ને તોજ. તો વાંધો નહી એક ત્રણ મહિના હજાર કને તો તું ના પાડી દેવાની.
તો ત્રણ મહિનાને ત્રણ હજાર રખાય એ બધ હંસા કેટલા આવજે.
હંસા એ મને નથી ખબર મેં કઈ પૂછ્યું નથી મારા હાજે ફોન કરી ને બધું પૂછી લેવું પેલા
તો કેટલા જણા છે તો હંસાઈ પાસે એ પ્રમાણે જોઈ ને.
એટલે એમ જ ને એને બધાને બોબીન ભતા અને સિલાઈ લેતા અને પગું હોકારતા એમ જ. બ મહિનો દી. તો વયયો હશે બધાને શીખવાાડ વાવામાં જ. એટલે એમને એને બહુ વાર લાગે પછી એને કટિંગ શીખવાડવું પડે કટિંગ એ પેલા પીસ. શીખવાડવું પડે માપ લેતા આ લેતા તહીએ થાય બધું. એટલે ત્રણ મહિના તો ત્રણ મહિના ભરે ને તો એ માય નેને હરખુ થયા બધાને.
હા તો એક મહિના હજાર લે ત્રણ મહિના ત્રળ હજાર લે તો જ હેન્ડલ થાય ને બધું.
તોસ થાય ને ઈ કાગળ એનું કરે એ મારે એ એને વધી જાય ભગવતી કાકી મારા કેતા તા કેમકે એને કાગળિયાનું બધું હેન્ડલ કરવાનું મા તો ખાલી બધા ને શીખવાડવાનું જ હોય. એટલે પાર્લર માં જોએ એમ એમાં થાય બીજું ના કઈ હોય ને.
હ ઈ વાતની રહ હતી તે એ હેન્ડલ છે ને બધું
નઈ નિધું નને કીધું ને કે તું કાગળિયાને હેન્ડલ કરી લેધ કે મને કાંક મળેને તું. કે હું હેન્ડલ કરું કે બાકી હું ન કરું એમ તો ભગવતી કઈ વાંધો ન કે હું હેન્ડલ કરી લે બે હજાર આપે તો હજાર એનો નો હજાર મારો એ મારે શીખવાડો ને એ બધા ફોર્મ ના કાગળને બધું એને સંભાળવાનું મારે કઈ ન મારે ખાથી ઘરા થી નીકળી જવાનું
હા હા તો તો હારમર હે રા
હા એટલે મારે ખા આવીને બધા ને શીખવાડવાનું કાગળિયાનું આપડે કઈ લાગે ભાગી નને
એ વાત હસી તો પણ તારે કક મળત તારે બનાવશું ત ખરે સીધ બે જ તાર બલાઉસ સિવાય છેાય
એટલે મેં કાલે બોપર પછી ના બેબ લાવ કાઠા કાકી
હે તો તો હારસી વાગે ભાઈ
એટલે એમાં જ બે બ્લાઉસ નીકળી જાય એટલે મારે શ ના ભરું ને ઘરનું સિલાઈ મશીન કરો ને તો એ મારે આરામ થી મહિનો પડી રે નમબ બેગબ બે લાગ માતક થઈ ન જાય બે કલાક તો કેમેય પૂરી થઈ જાય
હા ત બલાઉ સી તું કોકના તું તો નિભને હ ખાઈ
થરી નામ શીખવાણી દ બેી અલગ
હા એ વાત સકારાર એક ત મને ક દીી મારેબીલે સીકડા આવેવેસીગ